કઈ ન તો સુતી છું ત કે
હું પણ કાંઈ નહીં જો બેીઠી છું
હમ શું ચાાલ
કઈ નહી જો વેકેશન ચાલે છે અત્યારે તો તારે શું ચાલે છે
હ મારે તો હજી બાકી જે વેકેશનમાં વાર છે હજી
હા અમારે બોર્ડસ હતી ને એટલે અમારે વેલું વેકેશન પડી ગયું તો અમારે તો કોલેજ છે ને
હમ તો હવે શું કરવાનો વિચાર છે
કઈ નઈ બસ હવે રખડવાનુંને એમ બીજું શું હોય
હમ એટલેથી તારે કોઈ કોર્સ નથી કરવો વેકેશનમાં
હા હવે મેહેંદી ના કોર્સ કરવાનો વિચાર તો છે પછી જોઈએ હવે
અચ્છા બરોબર તો કરી લેવાય તો જરીક ફાયદા કરો કેમ
હા શું કરે તાર મમ્મી પપ્પા
એ લોકો ગયા વેકેશન માટે એના નાની ના ઘરે ગયા મમ્મી તો પપ્પા દુકાન છે
બરાબર મારા પણ નાની કર્યા છે
બ બે એમ
બે મતલબ મમ્મી ને પપ્પા એમ
હમ
ના ના મારા પપ્પા છે ને મારા મમ્મી પણ નાનીની ઘરે ગયા છે એમ ક
અચ્છા એ
હા મમ્મી નથી તો મજા નથી આવતી હો યાર
તું બોલાવી લે પાછું ફોન કરને ક્યાં આવી જાય પાછા
ના હવે એ નથી આવતા એના ની મજા આવે એ મમ્મી ને ઘરે તો રોકાાય થોડાક દિવસ જ
હમ બધાનેવું છે બધાને મમ્મી ના ઘર
હા અત્યારે તો મને જરી કઈ મજા ના આવે ઘરે સાવ શું ન શું મને લાગે બધું
એ છે તો કઈક કામમાં આપડે વ્યસ્ત રહીએે ને તો વાંધો ના આવે
ના ગમે એવું કામ વ્યસ્ત રહેને તો મમ્મી ની યાદ તો આવે એટલે આવે જ
હ તો સારું કેવાય એ તો બોલાવી લે બીજું તો શું થાય એમાં
ના હવે એને થોડોક બ્રેક મળવો જરૂરી છે ને આપડે કેમ વેકેશન પડે છે તો એને તો વેકેશન મળવું જરૂરી જ છે ને
હા અ કોમ્પ્રમઈઝ કરો
હા હવે કોમ્પ્રોમાઈઝ સિવાય ઓપ્શન જ નથી રહ્યો ને કાઈ અત્યારે તો હવે એ નથી તો મને જમવાનું નથી ભાવતું કોઈ વસ્તુમાં મજા નથી આવતી એક તો સવારે મને સૌથી પહેલા ઉઠીને્યારે વાત કરવા જોઈ ને અત્યારે તો હવે વાત કરવા એ છે જ નહી
હમ.
કે બીજું શું ચાલે.
ક નની બસ
તારે શું તને મમ્મીની યાદ ના આવે.
મારા મમ્મી ક્યાં આટલા બધા દિવસ રોકાવા ગયા છે, આવે ને યાદ તો હું ફોન કરીં લઉ.
હા ઈ તો ફોન તો હું પણ કરી લઉં, પણ આ તો વાત છે તોય મમ્મી વગર તો નો જ મજા આવે ને એમ.
મમ્મી વગર તો કોઈને મજા ન આવે, આપડી એક એવા નથી, દુનિયામાં ગમે એને મમ્મી વગર મજા ન આવે.
હા તો નન મારી તો નાની બેન છે, એ પણ એટલી મમ્મીને મિસ કરાય કે મમ્મી ક્યારે આવશે, પણ થોડાક દી હવે મમ્મી નથી તો હવે એને રાખવી તો પડે ને ગમે એમ.
હા ઈ તો સચવાય જાય. નાના છોકરાઓને કાઈ નો હોય, એને રમવા માટે મળી ગયું એટલે થઈ ગયું.
હા પછી ઈ તો એને રમવા બાર મોકલી દઉ એટલે નો વાંધો આવે બહારે રયમાં રાખે.
હમ્મ, એ સારું. નાના છોકરા કેવા તોફાન કેવીક કરે હે બેન તારી?
તોફાન તો કરે ને, મમ્મી ન હોય એટલે તોફાન જ કરે, બાકી મમ્મી હોય તો બેસી જાય શાંતિ થી.
હમ્મ, બરોબર છે.
આપડે તો ચાર પાંચ દિવસ મમ્મી જાય તો આપણને કેવું થઈ જાય, ને જેને તો મમ્મી સાવ જ ન હોય એ શું કરતા હશે કા.
હમ્મ-હમ્મ.
મમ્મી વગર તો જીવન અઘરું થઇ જાય.
હાચી વાત હે.
અમુક લોકોને તો મારી તો એક ફ્રેન્ડ છે ને એને મમ્મી નથી, ઈ તો કેટલું ઘરનું બધું કામ એની માથે ઘરની બધી જવાબદારી, એની માથે પાછી એના બધી બેનને પણ સાચવે ને, એના પપ્પાનું ભી કરે ને
સારી કહેવાય છોકરી, ઈ રિસ્પોન્સિબલ કહેવાય.
હા સારી તો છે, પણ આ છોકરીને પેલા કેવી હોશિયાર હતી ભણવામાં ને, હવે તો એને ટૂંકમાં કોઈ વસ્તુમાં રસ નથી રહ્યો, એને પેલા કેટલી મારે ભેગી બધા તહેવાર ઉજવતી, હવે તો કોઈક તહેવાર નથી ઉજવતી, કે કે એન બહું ફરવાનો શોખ નથી કે કાઈ નહીં, શાંતિ થી ખાલી પોતાને એમ શાંતિ મેળવવી હોય ને એવી રીતે હોય.
બરબર છે. આમ જ હોય. મમ્મી ન હોય એટલે પછી શું હોય બીજું તો.
ક્યારેક બિચારીની પરિસ્થિતિ તો એવી છે ને કે એને રોવું હોય ને તો રોવે નહીં ને ખાલી મારી પાસે જે એની બધી ફિલિંગ શેર કરે હો, ઘરે પણ કોઈને કાઈ વાત ન કરે.
હમ્મ, બરોબર.
કેમ કે જો ઈ એના પપ્પાને કીએ તો એના પપ્પાનેય ટેન્શન આવે ને કે મારી દીકરીને આવી પરિસ્થિતિ થઈ ગઈ છે. એટલે ઈ એના મમ્મીને પપ્પાને પણ ના જ કહી શકે ને મમ્મીને શું, અને એના મમ્મી તો એમ એકવાર અહ કાઈક આકસ્મિક થયું તું બનાવ, એટલે જતા રહ્યા છે, એટલે છે નહી.
અચ્છા.
પાછું કેવું થયું એને ઈ છોકરીનો બડે આવતો તો ને ત્યારે જ એના મમ્મી જતા રહ્યા બોલ.
હ.
એ તો કોઈ દિવસ હવે બડે પણ નથી ઉજવતી.
હ.
તારે શું હાલે કે.
કઈ નહી બસ મોજમાં રેવાનુ.
હા હા બરાબર છે તારે તો કોલેજમાં તો કઈ વાંધો ના આવે ને તો શું સ્ટડી કરે.
હું બી સી અ કરું.
બી સી એ માં શું હોય.
બી સી એ માં બધું કોમ્પ્યુટર સાયન્સનુ હોય કોડિંગ લેંગ્વેજસ હોય બધી.
હા બીજું શું હોય.
પછી એમાં એવું હોય કે આપણેે છે ને બીસીએ લીધું હોય ને તો એમાં કોમ્પ્યુટર સાયન્સ હોય એમાં સી પ્લસ પ્લસ જાવા, પીએચીથન રએકને ફૂલ સેકને બધુંને ત્યાં ભણાવે એમાં અમુક કો હોય છે. પ્રેક્ટિકલ કોડિંગ વાળા હોય બધા કોડિંગ વાળા જેમ કે સી પ્લસ પ્લસ છે એમાં કોડિંગ આવે પછી આપ સ્પેશલાઝેશન રાખવાનું જો તમારે અથીકલ હેકિંગ કરવું હોય તો તમારે પાઇથાનમાં જવાનું. અને તમને પછી ફ્રન્ટન ડેવલપર તમારે થવું હોય તો તમારે ફૂલ સેક ચોઈસ કરવાનું ફૂલ સ્ટેકમાં તમારે પછી ફૂલ સ્ટેકમાં રિએક્ટ હોય છે એમાં બધું હોય છે પછી યુ આયુક્સ કરીને આવે છે એમાં બધું તમે ડિઝઇનિંગ નું કરી શકો પછી આપણે આપડી જાતે એકાદી વેબસાઇટ બનાવવાની કે એવુ બધું હોય આપણે જાતે પ્રોજેક્ટ રેડી કરવાનો એનો રિપોર્ટ બનાવાનો.
બરાબર બરાબર તો તને ફાવે છે કે શું છે.
હા ફાવેને તો જ ને તોજ લીધું ને બી. સી. એ.
એવું વાંધો નહી કે બીજું શું હાલે કે
કઈ ની બસ મજા મજા અમારે તો હમણાં રજા હૈ રાજાઓ વધી ગઈ પછી હમણા રીડિંગની રજા આવશે પછી અટેન્ડન્સ અમારે જોઈએ અટેન્ડન્સ ના હોય તો પછી આપણને એક્ઝામ ફોર્મ ન ભરવા દીય. ને હમણાં તો લાસ્ટ સેમ છે તો એના પેલા એક કન્વેકશન નુ ફોર્મ ભરવાનું પછી એક્ઝામનુ ફોર્મ ભરવાનુ. પછી એક્ઝામ ભરવા દેશે. અને કન્વેકેશન કેમ હોય આપણે કેમ હમણાં ફેરવેલ આવતું હોય. એવી રીતે જ કન્વેકશન માં ડિગ્રી આપે તો આપણી ડિગ્રી આવતી હોય ને એ કોન્વોકેશનમાં મળે આપણને. અને કોનવોકેશન ગોઠવે પ્રેયર પૂરું થઈ ગયું હોય એના પછીનો યર હોયને જે એના એન્ડિંગમાં એટલે આપણા પછીનો જે સિકમ વાળુ આવશે ને એ લોકોને જ્યારે એક્ઝામ પતી જાય ને ત્યારે એ લોકોને અ ત્યારે એ ટાઈમે અમારું કોનવોકેશન હોય છે એવી રીતે હોય એના નેક્સ્ટ યયરમાં એટ એક એક વર્ષના ગેપ વચ્ચે કોનવોકેશનનુ આયોજન કરવામાં આવે એવી રીતે.
એવું છે બરાબર
હમ્મ.
તો તને બી. સી. એ ફાવે જ છે ને કે નથી ફાવતું.
હા ફાવ અછ
તો હવે શું જોબ કરવાનો વિચાર છે કે હજી આગળ માસ્ટર કરવું છે
હા જો કરશું માસ્ટર તો પછી અમદાવાદ કેમ બાકી એકાદું બિઝનેસ વગેરે કઈક કરવું હોય તો એવી રીતે રાજકોટ બાકી એમ
બિઝનેસ જેવો તો કોઈ જોબ ના થાય એવો બિઝનેસ એટલે ઘરનો ધંધો હો એટલે આપણને મજા આવે ત્યારે રજા રાખી શકાય કે ગમે મજા આવે ત્યારે કરી શકાય
હા એ છે એટલે જ નાના આપડે કેમ નોકરીમાં કેમ આપડી પરમાનન્ટ સેલેરી હોય છે કે મહિને પંદર હજાર કે વીસ હજાર તો એટલા જ આવવા જોઈએ પણ બિઝનેસમાં એવું નથી હોતું બિઝનેસમાં આપણને જોઈ ત્યારે રજા મૂકી શકે આપડી માલિકીનું થઈ ગયું નહી તો અને ત્યારે આપણે જ્યારે જોઈ ત્યારે રજા રાખી શકીએ આપણે જો એટલું ઇન્વેસ્ટ કરી શકીએ આપણી મહેનત ઉપર આપણા ટેલેન્ટ ઉપર આપણે કામી શકીએ
હમ બિઝનેસ તો આપણે સ્કીિલ ઉપર મેટર કરે ડિગ્રી ઉપર તો જોબ જ આવે
હમ એટલે ટેલેન્ટ ઇમ્પોર્ટન્ટ છે પછી એજુકેશન હોય કે ના હોય
હા સ્કીિલ્સ તો સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે
હમ્મ
કઈની છે ને બધાને સારું
હા બધાને સારું તું કેતા બધાને સારું ને
હા મારે ભી બધાને સારું છે ટાઈમ મળે તો આવજો ઘરે
પાકું પાકું તમે એ આવજો
હા હું આવીશ હાલ
હા
સારું હાલ પછી વાત કર્યા બરાબર
હા બરોબર
હા જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ
બાય બાય
બેબી